હલો
હા, કેમ છો મજામાં?
બસ, મજામાં, તમે કેમ છો?
હા, એકદમ મજામાં.
તબિયત પાણી બધું બરાબર ને.
હા હા સારું છે અને તમારી તબિયત કેવી છે.
હા બસ મજામાં. કઈ નઈ આ તો પ્રાણીઓના જીવન વિશે મેં કીધું થોડી ચર્ચા કરું. ધરતી માત્ર આમ મનુષ્યોની નથી પરંતુ દરેક જીવજંતુની પણ છે. જે સમાજ પ્રાણીઓ પ્રત્યે દયા રાખે છે તે સમાજ આમ સાચા અર્થમાં સંસ કારી કેહવાય.
હા એ તો તમે ઘની સારી વાત કીધી.
હા આપણે
હા હા બોલો.
આપણે આપણે ઘણી વાર માનીએ છીએ કે માત્ર મનુષ્યનું જીવન જ મૂલ્યવાન છે. પરંતુ પ્રકૃતિમાં દરેક જીવનું પોતાનું મહત્વ છે પક્ષીઓ છે પશુ વતુઓ છે જંગલી પ્રાણીઓ છે જર્જર જીવો છે અને સૂક્ષ્મ જીવો આ બધા મળીને પૃથ્વી પર જીવનનું આમ સંતુલન જાળવતા હોય છે. જો પ્રાણીઓ ન હોય તો પર્યાવરણનું સંતુલન પણ ખોરવાઈ જાય.
હા એ તો ઘણી સાચી વાત કીધી. પ્રાણીઓ અ આપણા કુદરતી પર્યાવરણનો ખુબ જ મહત્વનો ભાગ છે. પૃથ્વી પર મનુષ્ય પહેલા પણ અનેક પ્રકારના પ્રાણીઓ રહેતા હતા અને આજે પણ લાખો પ્રજાતિઓ આપણા પર્યાવરણ નું સંતુલન જાળવ વા મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રાણીઓ વગર પૃથ્વી પરનું જીવન અધૂરું છે દરેક પ્રાણીનું પોતાનું એક આગવું મહત્વનું યોગદાન છે જેમ તમે કીધું એમ.
હા. અને પ્રાણીઓ પણ આમ જીવંત છે તેઓને પણ આમ ભૂખ લાગે તરસ લાગે. દુઃખ અને પીડા થાય પ્રેમ અને લાગણી ની અનુભૂતિ થતી હોય. પોતાના બચ્ચાનોને પ્રત્યે મમતા હોય એટલે પ્રાણીઓ માત્ર જીવ નથી પરંતુ સંવેદના ધરાવતા જીવો છે આપણે એમના જીવનનું રક્ષણ કરવું જોઈએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી
હા. અને પ્રાણીઓનું કુદરત માં પણ તમે જોઓ ને તો ઘણું મહત્વ છે દરેક પ્રાણી એક વિશિષ્ટ કાર્ય છે મધુમાખી છે તો એ પરાગ અ પરાગયન કરીને ખેતી માં મદદ કરતી હોય છે. પછી ગાય છે તો આપણને દૂધ અને ખેતીમાં ઉપયોગી છે કૂતરે છે તો આપણે સુરક્ષા અને વફાદારીનું પ્રતિક છે. પક્ષીઓ તો કે આપણેે એ બીજ ફેલાવામાં મદદ કરતા હોય છે. અળસિયા છે તો એ જમીનની ફળદ્રુપતા વધારતા હોય છે અને ગીધ હોય. તે એ મૃત પ્રાણીઓનો નિકાલ કરીને રોગચાળો અટકાવતું હોય છે. જો એક પણ પ્રજાતિ આમ નાશ પામે તો સમગ્ર ખોરાક શૃખલાનું પર પણ ઘણી અસર થઈ શકતી હોય છે અને એની અ એની અસર આપણા જીવન પર પણ પડતી હોય છે. એટલે કુદરત માં પણ જે પણ પ્રાણી છે. એનું ક કોઈને કોઈ વિશિષ્ટ કારણ ના લીધે એ આ પૃથ્વી પર છે.
હા આ તો તમે ઘણી સાચી વાત કધી અને પ્રાણીઓનું જીવન પણ આપણા જીવનની જેમજ અનેક પડકારોથી ભરેલું હોય. છે તેઓ ખોરાક મેળવવા માટે દિવસભર મહેનત કરે છે. કેટલાક પ્રાણીઓ શિકાર કરીને પોતાનું પેટ ભરે છે અને જય્યારેક અ જ્યારે કેટલાક ઘાસ ફળ પાંદડા અને અન્ય વનસ્પતિ ખાઈને જીવિત રહે છે. એટલે દરેક પ્રાણી પોતાની રીતે જીવન જીવવાની કળા શીખી જાય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને મનુષ્ય અને પ્રાણીઓનો સંબંધ પણ આમ અલગ જ પ્રકારનો છે પ્રાચીન સમયથી આપણે જોઈએ છીએ કે પ્રાણીઓ મનુશ ના મનુષ્યના અ મનુષ્યના આમ સાથી રહ્યા છે. ખેતીમાં જોઈએ તો કે બળદ પહેલાના જમાનામાં ખેડ ખેતરમાં બળદ દ્વારા જ હ હળ ચલાવવામાં આવતું હતું અને ખેતી માં એ મદદ કરતું હતું. આજના આધુનિક યુગમાં કે ટ્રેક્ટર ને એવા આધુનિક સાધનો આઇ ગયા છે. તો પરી અને સાથે સાથે જોઈએ તો પરિવહનમાં ઘોડો અને ઊંટ પેલા આપણેે જુના જમાનામાં જોઈએ તો એક ગામ થી બીજે જા ગામ જવું હોય. તો આપણેે ઘોડાકા તો ઉટું દ્વારા એની સહારી નો મદદ કરતા હતા પછી દૂધ માટે ગાય અને ભેંસ પછી ઘરની સુરક્ષા માટે કૂતરો ઘણો જ વફાદાર હોય છે એ ઘરમાં કોઈ પણ એવા મનુષ્યને આવાજ નથી દેતો જે નુકસાન કર કારક હોય એના માલિક માટે આ બધા સંબંધ માત્ર ઉપયોગ ના નહી પરંતુ સહ અસ્તિત્વનો છે સાથે સાથે
હા સાચી વાત છે અ તમે કીધું એમ સાચું છે કે અ ઘરેલુ પ્રાણીઓ મનુષ્યના જીવનમાં ખુબ જ ઉપયોગી છે. જેમ તમે કીધું એમ કે ગાય આપણને દૂધ આપે બળદ ખેતીમાં મદદ કરે. ધોડો અને ઊંટ પરિવહનમાં ઉપયોગી બને છે. અને જયારે કૂતરો એ ઘરની સુરક્ષા કરે છે ઘણા પ્રાણીઓ આજે પણ ગ્રામ્ય જીવનમાં મહત્વનો આધાર છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને આજના સમયમાં પ્રાણીઓની સ્થિતિ પણ ઘણી એવી છે કે આજે ઘણા પ્રાણીઓ અનેક મુશ્ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જોઈએ તો આપણે જંગલોનો નાશ મનુષ્ય પ્રગતિ માટે ઘણા કરી રહ્યા છે કે શહેરીકરણ કરવા માટે તમે જોઓ તો જંગલો કાપી રહ્યા છે. પછી પ્રદુષણ તો કે પ્રદુષણ પણ ઘણું વધી રહ્યું છે આજકાલ પ્રદુષણના કારણે તો આપણેે આબોહવામાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. એ પરિવર્તનના અમુક વાર અ પ્રાણીઓ માટે પણ નુકસાનકારક હોય છે. પછી પ્લાસ્ટિક નું પ્રદુષણ જોઈએ તો એ પણ આપણે જોતા હોય રસ્તામાં કે ગાયો ખોરાક માટે પ્લાસ્ટિક પણ સાથે સાથે અ ખાઈ જતી હોય છે અને મૃતુ મૃત્યુ પામતી હોય છે પછી બીજું જોઈએ તો ગેરકાયદેસર શિકાર ઘણી વાર જંગલોમાં હાથીઓના દાંત માટે એ લોકોનો ગેરકાયદેસર શિક શિકાર કરવામાં આવતો હોય છે. પછી રસ્તા પર થતા અકસ્માતો ઘણી વાર લોકો એટલી બધી સ્પીડમાં ગાડીઓને વાહનો ચલાવતા હોય છે કે આગળ જોતા પણ નથી કે કયું પ્રાણી છે. તેને એકદમ સ્પીડમાં જવા દે જેના કારણે કૂતરું કે બિલાડી કે કોઈ પણ પ્રાણી હોય એ રસ્તા વચ્ચે આઈ જતું હોય છે અને મરી જતું હોય છે. આ બધા ના કારણે ઘણી પ્રજાતિઓ લુપ્ત પણ થવાના આરે આવી ગઈ છે.
હા એ તો તમારી વાતો ઘણી સાચી છે જો આપણે જ પ્રાણીઓનું રક્ષણ નહીં કરીએ તો પર્યાવરણનું સંતુલન એ ઘણું બગડી જશે. જેથી જંગલોનું સંરક્ષણ કરવું ગેર ગેરકાયદેસર અ શિકાર કરવો વૃક્ષારોપણ કરવું પાણી અને પર્યાવરણને બચાવવું તથા પ્રાણીઓ પ્રત્યે દયા અને કરુણા રાખવી એ ખૂબ જ જરૂરી છે.
હા એ તો સાચી વાત છે અને લુપ્ત થતી પણ ઘણી પ્રજા તીયો છે આજે વાંક સિંહ ગેંડા હિમચિત્તા અને ઘણા પક્ષીઓની સંખ્યા આપણેે ઘટી રહી છે જો આપડણે આમ સમયસર પગલા નહી દઈએ તો આવનારી પેઢી તેમનું માત્ર પુ પુસ્તકો માં જ જોઈ શકશે અને તમે જુવઓ તો આજે પેલી જે નાની ચકલી આવે એ પેલા ઘણી જોવા મળતી હતી આપણે સવારે ઉઠી ત્યારે જ ઘરના આંગણે આવીને અ દાના ખાવા માટે આવી જતી હતી પણ આજે એ ચકલીઓ લુપ્ત થઈ ગઈ છે એટલી બધી જોવા જ ક્યાંય નથી મળતી અને પ્રાણીઓ પ્રત્યે પણ આપણી અમુક જવાબદારીઓ છે કે પ્રાણીઓ પર અત્યાચાર ના કરવો જોઈએ ઘણા લોકો એમ ખાલી પ્રાણી રસ્તામાં જતું હોય સીધે સાધું કૂતરું લઈ લો બિલાડી લઈ લે તો એને સળયો કરવામાં એ લોકો આ પાછા નહી પડે. પથ્થર લેશે કાતો લાકડી લેશે એને મારશે. પછી પાણી અને ખોરાક ની એ લોકોને વ્યવસ્થા કરી આપવી જોઈએ. આપડે ઉનાળામાં કેટલી ગરમી પડતી હોય છે. એ લોકો માટે આપડે ઝાડવા ઉપર દાણા અને પાણીનું છાપડું બાંધીને મૂકવું જોઈએ તો એ લોકો અ છાયા નીચે ખાઈ પણ શકે અને પી પણ શકે એ લોકોને વધારે તાપ મારે બપોરે રખડવું ના પડે. જે આપડણે જંગલોનું રક્ષણ કરવું જોઈએ પ્લાસ્ટિક નું બને એટલું ઓછો ઉપયોગ કરવો જોઈએ અને ગેરકાયદેસર શિકાર થાય છે તો આપડે એનો વિરોધ કરવો જોઈએ. અને ધાયેલ પ્રાણીઓ હોય તો એમને પણ આપણે મદદ કરવી જોઈએ.
હા એ આ તો તમે ઘણી સારી વાત કીધી અને પ્રાણીઓ પોતાના પરિવાર પ્રત્યે પણ ખૂબ જ પ્રેમ અને લાગણી રાખે છે. પક્ષીઓ પોતાના બચ્ચા માટે માળો બનાવે છે અને તેમને ઉડતા શીખવે છે હાથી પોતે ના જોડે સાથે રહે છે અને તેને એકબીજા અને તેઓ એકબીજાની રક્ષા કરે છે. વાંદરા હરણ અને અન્ય ઘણા પ્રાણીઓ પણ પોતાના સમૂહમાં રહીને સુરક્ષા અને સહકારની ભાવ અ સહકારથી જીવન જીવે છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી અને તમે ઘણા લોકો જોઈએ તો કે પાલતુ પ્રાણીઓ પણ પાડતા હોય છે. કૂતરો છે. બિલાડી છે. અથવા અન્ય જે પાલતુ પ્રાણીઓ છે એમને પાળતા હોય છે. અને પાલતુ પ્રાણી રાખવા માત્ર શોખ પણ નહીં પણ જવાબ જવાબદારી પણ છે એ લોકોની. કે એ લોકો એને પ્રા એ પ્રાણીઓ છે. જે લોકોને પાડ્યા છે. તો એની રક્ષા કરવી જોઈએ. એને યોગ્ય ખોરાક આપવો જોઈએ. એની સારવાર કરાવવી જોઈએ. અને એને પ્રેમથી અને કાળજીથી રાખવા જોઈએ. એકદમ કોઈ પણ જોર જબરદસ્તી એમના પર ના કરવી જોઈએ. અને પ્રાણીઓ વિના તો આપણે જોઈએ ને તો પર્યાવરણ નુ સંત સંતુલન પણ જળવાઈ નથી રહેતું ઉદાહરણ તરીકે જોઈએ તો કે જો મધમાખી ના રહે તો ઘણા છોડનું પરાગ નયન ના થાય અને બંધ થઈ જશે જેના કારણે ખેતી અને ખાદ્ય ઉ ઉત્પાદન પર ઘણી અસર પડશે. એટલે એવી રીતે જો મધમાખી કે અન્ય બીજા પ્રાણીઓ જો લુપ્ત થઈ જાય તો એની સીધી અસર આપણા ખોરાક પર અને આપણા જીવન પર પણ પડતી હોય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને વિદ્યાર્થી તરીકે પણ આપણી કેટલીક જવાબદારીઓ છે. આપણે પ્રાણીઓને પથ્થર જેમ આગળ તમે કીધું કે પ્રાણીઓ પ્રાણીઓ પર અત્યાચાર ના કરવો જોઈએ. એવી રીતે આપણેે પથ્થર ના મારવો જોઈએ. અત્યારે તો કેવું કે લોકો પ્રાણી સંગ્રહાલયમાં જાય ને તો ત્યાં આગળ પ્રા પ્રાણીઓને હેરાન કરે એમની તરફ બોલાવવા માટે એમને પથ્થર મારશે બોટલ મારશે. ખાવાનું એમને આપવાને બદલે એમની ઉપર નાખશે એટલે એવું બધું આપણે ના કરવું જોઈએ.
હા એ તો સાચી વાત કીધ હતી. પ્રાણીઓ વગરનું વિશ્વામ અધૂર છે. તેઓ કુદરતના સંતુલન માટે અનિવાર્ય છે. અને આપણને પ્રેમ વફાદારી મહેનત અને સહઅસ્વતા નો પાઠ પણ શીખાવતા છે. જો આપણેે પ્રાણીઓ નું રક્ષણ કરીશ તો જ આપણે આપણા ભવિષ્યનું પણ રક્ષણ કરી શકીશું.
હા એ તો મને સાચી વાત કીધી હવે આપણે સંકલ્પ લેવો જોઈએ. કે આપણે પ્રાણીઓનું રક્ષણ કરીશું પર્યાવરણનું જતન કરીશું અને દરેક જીવ પ્રત્યે દયાભાવ રાખી એક સુંદર અને સંતુલિત વિશ્વ બનાવવામાં પોતાનું યોગદાન આપીશું.
હા એ તો સાચી વાત છે. વાંધો નહી સારું સારું ચાલું પછી વાત કરીશું આપડે.
હા સારું સારું મને તમારી જોડ આનંદ હેલો- -
હા બોલો બોલો- -
ઓહ મને તમારી સાથે વાત કરીને ખુબ જ આનંદ આવ્યો.
હા.
સારુ.